નમસ્તે બેન.
નમસ્તે બેન, જય શ્રી કૃષ્ણ.
એ શ
કેમ છે?
બસ મજામાં. તમે બધા?
હ, મજામાં હ. તમે શું કરો છો?
મું પૈસા લગાવઉ છ, તમે
હમ, મને બી પોચો લગાવનો છે ને, રો રોટલું બનાવ્યું છે ને.
ર ન કે તામ વિવ છે
હા, રોટલી. હ, આ પ્રમાણે ગેસ ખતમ હોઈ ગયું છે ને, તો
રોટલું બે માસી ર એ લડકા આયા છે ને તો ચાય વણ છે, જો લાલ લાર અમેક રોટી વણાવીધું છે. તોલો કલ દ ચાર રોટી બનાની હૈ હમણાં બસ પોતુ મારી એ છીએ.
તો બારિશ ન મોસમ થોડ તો પોચે લગાય ન છે. તો આસચો આગ લગઈ હઈ છે. ચીપચીપ કરે છે ને, સુખાવી ની છે, અને બારીશ નું આલુ વાળુ લેવે છે.
હા ને, મારે તો રોડમાં ઘણું ગંદુ વવે છે ને, તો એક દિન પોચો નથી લગાયો છે ને, તો અતરો ગંદો હોઈ જાય છે. કે પેલા દુસરા દિન તો બાબે જ હોય છે. ઘરમાં બાબા જ ર છે.
અમારે બારીશ આવે છે, તો આલુ બેસી રહે છે.
આજકાલ ખુશી ને ઘરે કામ ચાલે છે, તો ઓતરો ધૂળો મી મ ટટેક્ટર ખાલી હોય છે બાદ સબ ઉપર જમે છે, આઈ હમ, હમ, કાલે તો બારીશ નું વહેવે છે, તો મારે નાળમાં પાણી આવે છે. સે બાણું આવે સેન તો પછી પોચામે લગાવું બસ રું છું, સફાઈ
હમ. સાચી વાત, એ મોસમ બી તો ખરાબ હોય છે. છે ને, આજ બી એશે હોય છે.
હમ.
હમ.
હા, જે આય હૈ. નહી, કવિતા ભાવવી સલી દીકરી.
અચ્છા. હા, એ તો મારે એ હવા સવારે સવારા ઊટ ના જાવ છે. તો આજ ચીકુ ન હોવે છે, તો મેં બોલ્યું કે ચીકુ નથી હતો. ખેલું પછી અકેલા કટા ખેલા છે, તો બાર કેલા ગયા છે.
અચ્છા.
હમ.
વ ના
હ, તમારા ઘણામાં
એ એ છે. બસ કામ હવે છે. આખા દન નું કામ ખતમ કરું ફટાફટ. બર્તન સાફ કરના બસ પડ્યા છે. પણ મે સોચ્યું પેલા કચરા પૂચા કરીને. સબ વગેરે લેઉું છે, હું પછી પહોંચ. સુબેની રોટી તો, એ નાશતા કરી.
છે ને, હા, મને બી પોચું લગાવવાનું છે ને ભાઈ. અનેને વૈસાણને સ્નાન કરવું છે ને, આજણર બ પૂજઈ દું છે ને પછી જે કપડાં ધૂણાં છે, પાપા રા અને મમ્મી રા નાના ભસાર તિનરે કપડે છે ઓ છે. તો દોરન બચે ફ્રી ઉપ સ્નાન કરને બચ ફ્રી હોય જમ છે
અચ્છા, કપડા તો ખો હોય છે, આજ તો તીન-ચાર દંડા કપડાં એ છે.
સાચી વાત. હ, મેં તો એક દિન તો એક દિન નથી ધોયા છે ને, તો આજ એટલા કપડાં હોઈ જાય છે.
હમ. હૂં. તો મેં તો એક દન હોસ્પિટલ ગઈ છી. તો દ કપડો ધોય ન છે, કાલે ટીકો લાગ્યો છે, તો હાથમાં હલે છે. આ ત્રીસરા દન છ કપડાનું ઢેર આવે છે
એ વાત મેં ભી કાલે હોસ્પિટલ ગઈ છે, થોડો સુબે મી રીટી ડાલવા બી ગઈ છે ને, તો ટાઈમ એ કોને મળલો છે, તો પટલો ધોયા આવી કોનેહી.
હમ, તો મારે દો તીન જન નું કપડું અનારું હું. જેેક્સી ન હસબેન્ડ નું મારું તીન-ચાર ડ્રેસ મારી છે.
બ
ટકા લ કર છે એ તો ચેન્જ કરી ગઈ છે. હોસ્પિટલ આઈ તો, વાપસ ચેન્જ કર્યો. સામને હાડી જ પાછું ચેન્જ કરે હો, તીન-ચાર ડ્રેસ સ તો મારી છે.
હ, હ, હોય ગઈ છે.
ના સાત ડ્રેસ. સર જેક્સી ની છે ને, પાંચ-છ ડ્રેસ અણાની છે, હસબેન્ડ ની તો. ઢેર લાગે છે.
હોય તો, મારે હસબન્ડો દિવસ તે ઘર નથી હોય છે ને, તો કપડા તો નથી હે. પર પાપા હૈ તો, ઘણા રજા દે જ હોવે છે, રોજ ખોલે એક ડ્રેસ પાપા ભી દોણા બડાા શેર મમી રા ભી મ્મી તોલ
તો રમાર હસબેન્ડ નું કપડા નું અપરું હે. સુબે જાય કપડા, ચેન્જ કરી શામનું. ખેલવા જાય એ, કપડાં ચેન્જ કરીને, રાતે કપડાં ચેન્જ કરીને, તીન ડ્રેસ દરની છે.
છે. હમ, તો વણોને કેવનું છે કે. પોટી કરવા જણવા, એલે ડ્રેસ પેન કોને નથી પહેરો છે.
લોવટી અલગ-અલગ છે, રાતે ચડ્ડો પહેને છે, અલગ છે. હમ, દંડી બો બનિયાના કરે છે.
હમ, અરે ય છે.
લનડે છે, જાવજ તું. આપડી જ આવે છે, એના પૂરાદમ કપડા કપડાં કરે છે, બસ.
હમ, મારે બી કેલાય જ કપડાં હોય છે, મારે તો જ ગણા હોય જાય.
એક ટી શર્ટ નું ભલે, આદું ઘૂટું પહેને તો બી ચેન્જ કરે છે. ના ભને દુસરી બર. પેને નહી છે, કે નહી, ધોવ દસ મિનટ પહેને છે, તો બી બો વાપસ નહીં પહેને છે.
એટલે બધું આવે છે ને.
હા, પણ દસ મિનિટને જશે બહાર ગયા છે, મોડી જેને આ છે. તો આથીન ટી શર્ટ રેન્જ કરે છે, પાછો દુસરો પહેરે છે. તો ઢેર લાગે છે, મારે તો ઢેર કપડાનું તો સરમ મહિનાનું પાંચ. છે, કિલો સરવેવે છે, જે દીક હારે છે.
હા.
સ બાથરૂમ ધવું છેને, કામવું જ પડશે.
હમ.
શ
બલા પછી રટલો બન ગયો પોચો લગાવું છે ને, પછી કપડા ધોવું છે. પછી બતન સાફ
મારી એ જ છે. સાડા દસ બજે છે ને. હમ.
આટ ગેસ ખતમ હોય ગયો છે ને, તો ચાય બી ચૂલામાંથી બનાવા છે.
મારે નીચે ખતમ હો છે, મમ્મી ને તો. તો ભાઈ એ ટાંકી લેવા ગયા છે.
હમ.
સ
મારે બી લંણી છે, ટંકી પણ જાવે કોણ હે. ઈલાજ આવે છે, પછી
તો મમ્મી ક ક્યા છે કે, તું ટંકી હા, લાવે છે. પોતા ન ટાઈમ ન છે, તો દાદુ સલાવીની છે, તો એ બરું ગ અખી મેલીને ગયા છે જ.
હમ.
હ.
એ અ
દાદુ તોનું ફીગર ની છે કે ટંકી લાવવાનું
વઈ તો એટલા મને બધા મન સબ એડ છે.
મારે એ તો મતલબ એનાને પસંદ ની છે, શું કે કામણ કે મતલબ, આપણે ઘરું કામ તો સામાન ખતમ વવા જાય તો, એ તુરંત લાવે છે.
હમ
ના કઈ ભી છે, તુરંત મતલબ ઘરનું કામ ફટાફટ કરે છે. જેડસા નો તો મ કય કરો છો, બ એ મતલબ છે. ટાઈમ પે રોટી નની મળે છે, તો ખાંખું કરે છે.
હમ, હમ, હમ.
અ પડવાની છે કે, સબ્જી ની છે, કીઓની છે, એવાની છે. ચાલચુડી ધકે છેરી.
એ ત મને કરે છે
તો મમ્મી ને કહી એ તો ધ્યાન દેવીની છે ને, તું લઈને દેવી છે, તો ઠીક છે. પણ ના બસ વિર નું ભેજે છે, વિરું કરે છે કામ.
હમ. કઈ કરક ન જ પડે છે ને.
હા, કઈથી પણ હમ. હમ.
હમ, ઓર. તમે શું કરો, આજકલ? હલો. હલો. તમારી અવાજ ન આવે છે, હલો.
અરે અ સિંધુભાઈસા નું ફોન આવે છે, ઘરું. કે મારે સિંધુ છે, કઈ તમારા ઘરે
હમ.
તો મેનકા મારે ઘરે જ છે, તો ધૂડું નાખવા તો અભય ગયા છે, તમે નહી થયા જ.
મેં નહી ગયા જ અરે અકેલી છે ને. અસું બે.
મારે ઘરે કીધુંને.
હા કે ઓ છે મે અસ પર કરે પરણ હું એ છે કે, મારે ઘરે ગઈ છે. હા, જો બોલ્યો હું ઠીે જાય ગ જાયને પત કો જાય
હા, સઈ કે છે.
હમ. એ પપી ભૈયા ત ઘને બોલોું છે ને
હા હ બો તો હ છે
હમ.
જેક્સી નું ઘરે જ છે, કેવ કે દિવપરતો ચાલે છે.
હમ.
જેેક્સી નું નામ લિ છે, તો પતો પડે છે કે, જેેક્સી ને ઘરે છે યું. પૈસા ન કેવો શ કે ટેન્શન વે છે એ કીર નહી આવે છે
બસ છો પરવ તો ચલ્લા ગયા ને મોટર સાઇકલ પ આ થ
હા, તો રવિ ને ઘરે બતો કરે છે.
હા. બારે દિન તો કર લે ન.
હમ.
હ.
ઠીક છે હો બેન
ઠીક છે બેન આપતી વાત કર
બીજું ઠીક છે હો